હેલો!
હાલો
હા આવે છે અવાજ?
હા હ એકદમ ક્લિયર
અરે સાંભળ ને મેં તને ફોન એટલા માટે કર્યો?
હા હહ
કે અરે હું વિચારું છું બારે કશે ફરવા જવાનું, તો તું મને આમ જગ્યા સજેસ્ટ કરી શકે છે કે આપડા ઈન્ડિયામાં ગુજરાત સાઈડ કે કશે યા તો પછી આઉટ ઓફ ઈન્ડિયા બી જો ને અગર કઈ સજેસ્ટ કરી શકતો હોય તો?
હમ આપડે આઉટ ઓફ ઇન્ડિયા તો મોંઘુ પડે ઈન્ડિયામા એટલે બઉુ બધી જગ્યા ઇન્ડિયામાં જો મે તારે ગુજરાત સા આવું હોય તો જો અત્ય્યારે તો મેન તો વરસાદ નો માહોલ તો પછી ગિરનાર બાજુ જ અહીં ફૂલમાં જ આવી જાય.
હા
ઘી યાં કવ ક યાં હે ને? આખો તારો જો એક પ્લેન કહ છ તારે અહંયા માન લે તું ગિરનાર ગયો તો તારે પેલા દિવસે ફરવ હોય તો અહીં મેન છે તારો ઉપરકોટ નો કિલ્લો. ઈ કિલ્લો ઓવડો મોટો હોય કે તારે આમ શું કે અંદર હાલી હાલી હે છ થી સાત કલાક હોય જાય. તયાંથી પછી તું વયો જ સીધો અહં એક જુનાગઢ નું એક છે શક્કરબાગ ઝુ. ઈ તું જોઈ લે ઈ જોઈ ને આ આખા એશિયા નું સૌથી પેલું જોવું છે મોટું એટલે થોડું જૂનું હશે બટ ત્યાં હને મેન તો એશિયન્ટિક લાયન ની બહુ છે અહિયાં
હમ
એના પછી આ નેક્સ્ટ જા તો આનથી આગળ જ આવી જાય મોહબ્બત ન મકબરો એને મને એમ કેહેવાય કે હે ને આપડ ગુજરાત ન તાજમહેલ છે એવું
હમ હ
અ યા બસ એક દિમ હતું ખાલી ત્રણ પછી તું બીજો દી અયા સે કરતો તો મેન તો ભાઈ ગિરનાર
હા
મસ્ત તું ચડવાનું ચાલુ કર અને ગિરનાર ઉપર તો કેવ હોય કે સાત હજાર સ્ટેપે અંબાજી નું મંદિર
હા.
એના પછી ઉપરના ત્રણ હજાર સ્ટેપે ઓલું છે ગુરુદત્ત શિખર. અને એટલે અહિયાં પણ બે સીડીુ છે એક તો જૂની છે એક નવી સીડી છે નવી સીડીમાં એવું છે કે આઠ હજાર છે. ીના એ એવું છે કે પાંચ હજાર દાદરા એ ઓલું આવી જાય અંબાજી અને જૂની સીડી આખી જંગલમાં થઈને આવે એટલે સાત હજાર અંબાજી આવે. અને આયાંથી બે નો રસ્તો એક જ થાય હ બાકી આ હ પણ જો તો નવી સેડી ચાલવા ચાલુ કરતો અહં તને વચ્ચે રસ્તામાં અમુકગ્યા મળે હારી. જેમ કે એક રામ વન હે અને ઉપરથી શું કેહેવાય આપડે જી આ જો વેલનાથ બાપુર ની ગુફા હ અહં એ પછી અહિયાં ઉપર જૈન દેરાસર છે ત જૂની સીરિ યાદ આવશે એના પછી તું અંબા અં અંબાજી પહોંચી જાય ત્યાંથી આગળ જા એટલે અંબાજી થી ગુરુદત શિખર વચ્ચે આવશે મેન તો છે ને કમલ કોુંડ નામ ની એક જગ્યા હે અને ઉપરથી એક ઓલું છે પલા કઈક જૈન્ય સમાજના તા એમના ઓ ચરણ પાદુકા ઓરિજનલ. એના પછી તો શાંતિ ચડીને ઉતરતો હોય તો ઉતરતી વખતે જો જૂણી સીડી લે તો જંગલ માંથી નિહતો જોરદાર જગ્યા આવે એક હનુમાન ધારા નામની. જગ્યાએ અ્યાં કેવું હોય કે હેને આખું ગિરનાર નનું પાણી હે ને એ હનુમાનજી ના મુખ માંથી ત્યાં થી પડ્યા નીચે એને આખે ઉતરી
હમ્મ.
એટલે છેક ટોચ ઉપર. એના પછી ધીરે ધીરે નીચે જ તો ઉપર આવે શેસાવન જ્યાં શું કેવાય ફૂલ વાળા ગાર્ડનને એવું છે એના ઉપર અને ઈ શેષવન થ ને તો જોઈએ કે ખબર અમુક લોકો એલા શું કેવાય એમ શ્રાવણ મહિનામાં ગિરનાર ની પરિક્રમા આવે ખબર છે ત્રણ દિવસની?
હા હા હા હા.
હા ઈ નો આખો ટ્રેક તને્યાંથી દેખાય કે પાંત્રી કિલોર નો આખો ટ્રેક કેવો આખો જંગલ માંથી ફોરીન જવાનું ની બધું.
હા બરાબર.
અને એના પછી લાસ્ટમાં તું જયારે ઉત્તરવા વિસ્તારં એક મસ્ત જગ્યા આવશે ના જટાશંકર અહં અરે ફૂ પાણી ના ધોધ બો તો ઓરિજનલ ઝરણા જેવું ના હોય તો.
ઓહો હો વાહ શું વાત છે.
તો એટલે તારે બે દિન આવેય ગયા પછી જો તારે હજી એક ત્રીજો દિવસ સ્ટે કરવો હોય તો એવું કરાય કે ત્રીજા દીન તું એટલું બધું ચેડો ન ઉતરો એટલે થાક તો લાગ્યો દ હોય. એટલે અડધો દિવસ સ્ટે કરવાનું.
ત્યાં ત્યાં આપડા આપડે ઉપર ચડીીએ ત્યાં ત કેટલી સીડીઓ છે દસ હજાર?
એટલે કેવું છે હા. જૂની સીડી થી ચાલુ કરી ને એટલે ઈ પાંચ હજાર અંબાજી આવે અને નવી સીડી થી શું કે જૂની સીડી થી સાત હજાર આવશે નવી સીડીથી પાંચ હજાર. પછી ત્યાં થી બે નો રસ્તો એક જ છે ઉપર જવું હોય તો એટલે તું નોર્મલી જૂની સીડી થી ચડ ને ઉતર તો આઠ હજાર માં પ અને નવી થી જાય તો દસ હજારમાં. હા નવી સીડી રહી ને એ કેવી છે એટલે એકદમ સી એટલે આમ કેમ ચડતા હોય આપડે એ અને ઓલી આખી જંગલમાં ફરી ફરીને જાય
બરાબર
એટલે કરે એવું ચડવામાં હે નેમ ફટાફટ ચડી જવાય નવી સીડે પર ઉતર જવ કે મસ્ત આખું જંગલમાં ફ તો ફર તોવે
હ હા એ તો બરાબર.
હા બે અધી તારં હજી જો ત થર્ડ ડે સ્ટે કરો તો એના સાાટું એવું છે કે ત્રીજા દિવસેધ પેલા તું થાય કો એટલે તો અડધો દિવસ તો તું કઈ કરવાનું હોવ નહીિ. એટલે પછી બપોર પછી તાર જવું ને તો અહં હ ને એક જગ્યા હ ઓલી કઈ ઓલો ડેમ કીધો તો હા વેલિંગ્ટન ડેમ નામની જગ્યા એ ખતરનાક જોવા જેવી એ ઉપરથી યાએ એક ડેમ નો ઓલો કયો હંસનાપુર ડેમ ઈ ડમ કેવો ખબર યાંથી ને લીટરલ નોર્વે જેવો વ્યુ આવે મોનસૂનમાં હા ઈ છે અનુપર થી એ કેવું હો કે હે ને ત્યાં એક આશારામ બાપુ કરને કોઈ બીજા હે એમને ગુફા જંગલ ની અંદર એટલે ત્રણ કલ ત્રણ કિલોમીટર નો હોય ને જંગલ ની અંદર ટ્રેક હ ઈ ફૂલ કરો એ મજા આવી જાય ત્રણ દિ યે વયા જાય પછી જોતક આખો ડી જો રેવું હોય ને તો અહિયે એક બીજો હિલે એ છે ઈ જે દાતા તા હીલ ઈ બોહ જોરદાર હીલ યા એવું હોય કે ત્યાં ને શું કેહેવાય આપણે અ મિનિમમ તારે હેને પાંચ થી છ જણા જોય બાકી તની હીલ ઉપર હે ને હા ઉપર નહી જવા દે
હમ
કારણ કે અહિયાં કેવું એક કે યાહં એક તો પેલું તો ઓલું શું કેવાય આ હ શું કેવાય આમ ઓ ઉપર નવ નાથ નો ધૂણો હે એટલે અને અહે ઉપર તંત્ર વિદ્યાને બોહ થતું થતું હોય એટલે હેનેં શ લોકોને ભૂત ઉતારવા એના હાટું આવે પબ્લિકં
અચ્છા હા હા એટલે જંગલમાં આમ કોઈને ખબર ભી નો પડે
હા એટલે ઈ લાવે એટલે લઈ જાય એટલે એક બીજું ઈ છે કે યા ના દાદરા ઉપર હ ને ઓ હ સિંહ દીપડા વેઠેલા હોય ગમે ત્યા
હા હા
એટલે અ્યાં તને ઈના દાદરા ખાલી પચીસો જ છે ઈ ં તો બાપુું દર્શન કર લ એના પછી નો ઉપર નો ટ્રેક્ રેયો ને યા તારે જવું હોય તો પાંચ થી વધારે જણ જોયે કારણ કે હૌથી ઉપર એક જગ્યા હે નવનાથ નો ધૂણો તયાંથી ત નાખું જુનાગઢ દેખાય ગુરુદતશીખર જેટલીૂ બટ ત્યા બો ઓછા દાદરા
મને એવું લાગે છે જવું પડશે મારે
અને એ ને અને એની બાજુમાં છે ને એક પથ્થર ત્યાં નગાર્યો પથ્થર કેવું કેને પથરને તું વગાડ ને એટલે હ નગારા જેવો અવાજ આવે યાહથી
અચ્છા પથ્થર ઓગડે તો નગારા જેવો અવાજ આવે
હા હા હા અને અને એની જ બાજુમાં એક જગ્યા હે કઈ છેે ને કઈક કીધું તું હા છીબાવલી વાવ કરીને યાં કેવું હોય ખબર હ કે માન રેતી માં આપડે કેવું ખોદેલું હોય થોડું ઘણું
હમ
હા તો એવું ઈ થોડીક જગ્યામાં ખોદેલું હોય અને એની અંદર પાણી ભરે બટ ઈને હને કઈકામ ઋષિ મુની ને એવું કઈ વરદાન આપ્યું કે ગમે એટલો વરસાદ આવે તો પાણી એટલું રે અને નો આવે ને તો એટલું જ રે
ઓહ હો
ઘટે જ નઈ ને પાણી તું આ તું એની અંદર હાથ નાખીને પાણી બધું બાર કાઢે ને તોયે એટલુ ને એટલું
અરે તો તો હું ડોલ ભરીને બી અગર લઈ જાઉ તો બી કઈ ફરક ના પડે એવું
અ ડોલ જેટલું જ પાણી નથી તારી અડધી ડોલ નોતો એટલું જ પાણી નથી પડતું હોય હ ને એટલ તો એમાં એટલું જ રે ખબર નઈ ક્યાંથી આવે ક્યાંથી નહી
ઓ ભાઈ
તો ગિરનારમાં અને પછી એવું હોય કે તારે હજી પાંચ મો દ સય તો સૌથી સારું હોય કે પછી તો ઓલો હોય જ સાસણગીર માં છે તો આખી હું કે ફોરેસ્ટ ની વન મા લઈ જાય ને આખું સાસણગીર ફેરવે જંગલ માંથી
હમ હા હા હા
ઓલા મેન વશિસ વાઇલ્ડમાં કમાં ક્યાંક જોઈયએ હોય તો
હા હા અરે જોય છે ને યાર
હ એવી રીતે મસ્ત આખો્લે છ ને ભ ત મા એક વીક ટ્રીપ માર હોય તો તારે હજી એક દિવ એમાં એવું કરે ગિરનારથીને આગળ થોડુંક ઓલું થાય તારે સોમનાથ
હા
યાદ આવે ને કારણ કે ગિરનાર થી તારે કેટલો ખબર જુનાગઢ થી તારે એક કલાકનોો રસ્તો થાય સીધે ટ્રેન પકડવાની એક કલાકમાં જો અહીયાં પહોંચી જ સોમ ત્યાં પછી કરી લો દર્શન વર્શન મંદિરે પછી થાવ રિટર્ન
તો સોમનાથ તો પછી ભાઈ એવું હોય તો પછી થી આમ દ્વારકા વારકા બી જયાવાનું ને પાસે જ નથી ત્યાંથી તો
ના એમ તો દ્વારકા અયાંથી આડી ત્રણસો કિલોમીટર જેટલું તો થાય બટ હા એક કામ કરે છ દિવસ થઈ ગયા ને ત્યારે હજી એક વીક આખો પૂરો કરો તો હાથમાંથી એવું છે કે સોમનાથના ઘણા બધા બી છે આટો મારીવા
હા બ
હ પણ આવા તેવ તેમી ના હોય તો જ થાય કારણ કે એક દી જંગલમાં રખડવાનું એક દી કિલો બિલો ફરવાનો બીજા દી આખો સાસણ ઘેરમાં બે આખા પર્વત ચડવાના આ તો સ્ટેમિના જેમ હોય એટલો કરીએ કે એટલું બધું
હમ અને પાછું ભાઈ આટલા દસ દસ હજાર ઉપર ચઢવાના અને પાછા ઉતરવાના એટલે વીસ હજાર દાત દ્રા ચડ ઉતર કરવાના
વીસ તો ખાલી આ ના હજી ઓલા ના ક નથી અને ઉપર ક વીસ હજાર આ તો સારું મોનસૂન માં જાવ ને એટલે બોડતા ગીમ જાવ એટલે થાક ભાાગ ન લાગે
હ
આા તો જે કોઈ ગયો હોય એમ ઉનાળામાં તડકા ન ભાવ પૂરું એનો તો
હા ઈ તો ભાઈ પતિ જ જાય પછી
હા એટલે આ તો ખાલી આ અત્યારે મોનસૂન એટલેથીરી આપ ગુજરાત ની તિપાત થાય ગિરનાર બાજુ ના કેટલા એટલે ત એકલા જાવશે ફેમિલી જાવશે કે ફ્રેન્ડ ફ્રેડ કોને જાવશે
અરે ત્યાં મંદિર વંદિર છે તો પછી ફેમિલી જોડે જ જવાનું ને યાર
અરે મંદિર તો ખાલી હીં જ છે ને સોમનાથ બાકી હા અ્યાં હે પણ અ વધારે ફરવાનું નેવું છે
હા પણ હવે શું ફેમિલી જોડે જાય તો મંદિર માં બી દર્શન થઈ જાય ફરાય પણ જાય
ભ એટલે અચ્છા ફેમિલી લઈને જાઉુ છે એમને એટલે હું ગાડી વાાડી લઈ કે પછી ટ્રેન કે બસ માં
ગાડી ગાડી જ યાર આપડે ગાડી છે જ
અચ્છા કાઢલે હા હ
હા
એટલે વિચાર્યું કેટલા ટાઈમ નો પ્લાન કરવો છે એવું કઈ?
જો હમણાં તો અમે વિચારતા તા કે પેલા એકાદ એક બે દિવસ ને સાળંગપુર જયા આવીએ કારણ કે બહુ ટાઈમ થી ઈચ્છા હતી અમારી જવાની.
હ
તો પછી શું સાળંગ. પરથી ત્યાં જ કાઠિયાવાડમાં જ આવું બધું તો ત્યાંથી પછી જુનાગઢ વાયા જશે તો હવે તે આમ સજેસ્ટ કર્યું છે તો જોઈએ થોડું સર્ચ વર્ચ કરીએ ગુગલ પર
હા હ કઈ નઈ રમ તારે ટ્રીપ બનાવો જો કઈ એવું લાગે કે કઈ સ્ટે કરવામાં કે એના હતું જો હોય તો કઈ નહી કોન્ટેક્ટ કરજે મને
હા તારી કાઈ ઓળખાણ હોય તો કે છે હોટેલ કે કશે
હા હા તું કો શાંતિથી કર ફોન અતાર આવ્યું છે
હા હા ઠીક છે ચાલ પછી
હા હા હા હા હા